હેલો
હેલો હેલો બોલોની કેમ છો નમસ્તે
કેમ છો
હું મજામાં છું તું કેમ છે
મજામાં મજામાં હવે ચાઇ
હા નઈ અભી પાંચ પાંચ બજે
અચ્છા ઠીક પૂછાન થ બેંક મે જોબ વિશે માહિતી પૂછાની થી માહિતી છે કે તમે
બોલોની
બેંક મે જોબ કી માહિતી પૂછ પૂછનથી
હા આજ મને તારી સા બેંકિંગ જોબ આ વિષય પર સવિસ્તર વાત કરવાની છે
હા બોલો ના
આજ મેં બેન્કિંગ ક્ષેત્ર યુવાનો માટે ખૂબ લોકપ્રિય કરિયરો બની ગયું છે સ્થિર નોકરી સન્માન પ્રગતિ અને સારા ભવિષ્યને કારણે ઘણે લો લો બેન્કિંગ જોબ તરફ આકર્ષાય છે
હા ના હા સાચું બાત છે એ ઘણા વિદ્યાર્થી એ ગ્રેજ્યુએશન પીછે બેંક જોબ મી એ તૈયારી કરે છે પણ બેંકિંગ જોબ વિશે સાચી બાતે અને વિસ્તાર પૂર્વક માહિતી હોવી પણ જરૂરી છે
બિલકુલ બેંકિંગ જોબ ફક્ત
કાઉન્ટર પર પૈસા નેવો આપવું હોય એટલું જ નથી ગમા ગ્રાહક સેવા ખાતાની માહિતી લોન ડિજિટલ બેન્કિંગ ડોક્યુમેન્ટસ વેરિફિકેશન ફાઈનાન્શિયલ ગાઈડન્સ ઘણી જવાબદારી આવે છે ને
હા ના હા ના બોહત સારી હા પહેલે તો એ છે કે બેંકિંગ જોબ તું કેવાયસી રીતે સમજાવે બેંકિંગ જોબ ઇતને બેંક કા કામ કરવાની નોકરી બેંક લોકોની પૈસે જમા રખી છે પૈસે ઉપાડાવે ભરાની સુવિધા આપે છે. લોન આપે છે ફિક્સ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એટીએમ ઓનલાઈન બેન્કિંગ યુપીઆઈ ચેક જે સેવા એ આપે છે. આ બુદ્ધિ સેવાઓ એ સંભાળે માટે બેંકમાં અલગ અલગ કર્મચારી કામ કરે છે.
એટલે બેન્કિંગ જોબ એ ફાઈનાન્શિયલ સર્વિસસ સાથે જોડાયેલું કામ છે.
એકદમ એકદમ બેંક બેંક આપના જીવન વીમા અ શા માટે એટલે જરૂરી છે. કારણ કે બેંક પૈસા સુરક્ષિત રખવાની વ્યવહાર કરવાની બચત કરવાની લોન લેને બિઝનેસ ચલવાની અને ડિજિટલ પેમેન્ટ કરવાની મુખ્ય સંસ્થા છે. સેલરી સ્લીપ સ્કોલરશિપ પરસ પસન સટરડે ઘણી બાબ બાબતો મેં બેંક સાથે જોડાલે છે.
હા બંક વગેર આધુનિક આર્થિક જીવન કલ્પી પણ ન શકીયે
હા ના બિલકુલ બિલકુલ બેંક ક્ષેત્ર મે ક ક કયા પ્રણાલી નો ક્રિયા હોય
ઘણી હોય જેવા કે કલર્ક - પ્રોફેેશનલ ઓફિસર કેૅશિયર લોન ઓફિસર કસ્ટમર સર્વિસ ઓફિસર બ્રાન્ચ મેૅનેજર અિસ્ટન્ટ મનેજર સ્પેશલિસ્ટ
હા ના હા એટલે બેંકિંગ ફક્ત દો એક દોન પ્રકારો - ઓ કામ નથી પણ ઘણી ભૂમિકા હોય છે.
હા એકદમ
નું કામ શું ક્લાર્ક નું કામ શું ક્લાર્ક નું શું હોય
ક્લર્ક બેંકની રોજિંદા કામગીરો મહત્ત્વની ભાગ હોય છે ખાતાની માહિતી આપવી ફોર્મ ચેક કરવા પાસબુક એન્ટ્રી કેશ રિલેટેડ બેસિક કામ કસ્ટમરના સવાલ નો જવાબ આપો ડોક્યુમેન્ટ સંંભાળવા ક્લર્કના કામ હોય છે.
ક્લાર્કની ગ્રાહક સાથે ખૂબ સંપર્ક કરવાનું પડે છે.
બિલકુલ પ અથવા ઓફસર કુ કામ
કામ પીયું અથવા ઓફિસર ની કામ
આ તો આ બેંક ઓફિસર શું કામ કરે છે ઓફિસર બેંક ના સંચાલન માં મહત્વની ભૂમિકા નિભાવે છે. કસ્ટમર સવવીસ અકાઉન્ટ મેજમેન્ટ લો પ્રોસીસર સ્ટાફ અ કોર્ડિનેશન કેશ મોનિટલટરિંગ અરે રિપોર્ટ પોલિસી મિશન આ બધું ઓફિસર ના કામમાં આવી શકે
હા ના એતને ઓ ઓફિસરની જવાબદારી ક્લાર્ક કરેને એ વધે હોય છે.
હા એકદમ બેંકિંગ જોબ માટે શું ક્લિફિકેશન જોઈએ
બેંક જોબ મે ક્વલિફિકેશન જો એ.
અ ઘની બેંક જોબ માટે ગ્રેજ્યુએશન જરૂરી હોય છે. કારણ કે ખાસ પોસ્ટ માટે કોમર્સ ફાયનાન્સ કમ્પ્યુટર અથવા મ મેનેજમેન્ટ બ બેકગ્રાઉન્ડ ફાયદાકારક બને પણ ક્લર્ક અને પીઓ માટે સામાન્ય ગ્રેજ્યુએશન પણ કાફી હોઈ શકે
હા હા ને કોઈ પણ સ્ટમ નો વિદ્યાર્થી બેંક જોબ માટે કોશિશ કરી શકે છે.
હા ઘની સરકારી બેંક એક્ઝામ માટે એ સંભવ છે.
હા બેંક જોબ માટે પરીક્ષા પરીક્ષા પડે ને
હા ખાસ કરીને સરકારી બેંકમાં જોબ માટે પરીક્ષા જરૂરી હોય છે ભારતમાં આઈ બીપીએસ એસબીઆ ક્યાર કે આરબીઆઈ જેવી સંસ્થાઓ અલગ અલગ પદ માટે એક્ઝામ લે છે.
હા ના એટલે બેંક જોબ માટે તૈયારી કરવાની જરૂરી છે.
બિલકુલ
અ બેંક એક્ઝામમાં અને સામાન્ય રીતે કયા વિષ અ પૂછે આ
સામાન્ય રીતે આ વિષ આવે કે રીઝની ક કો્વાન્ટટીવપડ એપ્ટુડ અ ઈગ્લિશ લેંગવેજ જનરલ અવેરનેસ બેંકિંગ અવેરનેસ કમ્પ્યુટર નોલેજ
વાહ એટલે બેંક જોબ માટે ફક્ત ગણિત ના ન જાય પણ લોજ જે ઇંગ્લિશ અને કરટ આ અફેર્સ પણ જરૂરી છે.
હા એકદમ ઈંગ્લિશ અને કમ્પ્યુટર શા માટે જરૂરી છે.
હા ના જરૂરી છે કારણ કે બેંકમાં ઘણા ફોર્મ સોફ્ટવેર વર ઇમેલ રેિકોર્ડિંગ સિસ્ટમ ઓફિશિયલ કમર્શિયલ ઈગ્લિશ માં હોનર છે આનેજ આ જ બેંક નુ ઘણું કામ કોમ્પ્યુટર બેસ્ડ છે અકાઉન્ટ એન્ટ્રી ટ્રાન્સફર સ્ટેટમેન્ટ ડિજિટલ સર્વિસ કસ્ટમર ડાટા બુદ્ધિ સિસ્ટિમ પર છે.
હા એટલે બેસિક કમ્પ્યુટર સ્કિલ અને ઇંગ્લિશ સમજો એ ખૂબ જરૂરી છે.
હા ને
બેંકિંગ જોબ લોકો ને શા માટે આકર્ષક છે.
સ્કુલ બેંક જોબ જોબ લોકોગો કે માર્ક આકર્ષિત કરતા હૈ અ કારણ કે સ્થિર કોર્નર સ સ સમાજ સામાન્ય નિયમિત સેલરી પરમાનન્ટ નકી ટ્રાન્સફર બેડ ગ્રોથ પર્સન અથવા બેનિફિટ પોસ્ટ અને ફાઇનાન્શિયલ સિક્ય્યોરિટી કા કામ કરવાના અનુભવ હૈ
હા બેંક જોબને સુરક્ષિત અને સન્માનજનક નોકરી માનવામાં આવે છે.
હા ના હા ના
બેંક જોબમાં કસ્ટમર ડીલિંગ કેટલેટ કે ટુલ્ય મહત્ત્વ છે.
હ, છે. હા, ખુબ મહત્વનું બેંક કર્મચારી એ ધીરજથી ગ્રાહક ની વાત સમસ્યા સમજાવ, યોગ્ય માહિતી આપવી. સિનિયર સિટીઝન અથવા ઓજ શિક્ષણ ધરાવતા ગ્રાહક ને પણ સરળ રીતે. તે માર્ગદર્શન આપું જ છે.
હ, ના એટલે કોમ્યુનિકેશન સ્કિલ પણ જરૂરી છે.
હા, બિલકુલ, બેંકિંગ જોબમાં જવાબદારી પણ વધારે હોય ને.
હા, બેંક મે પૈસા ડોક્યુમેન્ટ અને કસ્ટમર ટ્રસ્ટ કે સા સા જોડ સંસ્થા છે, એટલે છોટ ટે ભૂલ પણ ગંભીર બની શકે છે, એકકાઉન્ટ નંબર, ટ્રાન્ઝેક્શન અકાઉન્ટ, ચેક, લોન પર્પસ કેવાયસી બધા બહુ ધ્યાન રખાવું પડે છે.
એટલી બેકડ્રોપમાં એક્યુરસી ખૂબ જરૂરી
હા, ના.
બંક જઓ સક્સેસફુલ પણ હોય, હો શકે.
હા, કાર કે, મંથ એન્ડ ફઇનેશિયલ ક્લોઝિ ઑડીટ, કૅશ, હેન્ડલિંગ, કસ્ટમર, રશ, ટાર્ગેટ લોન વર્ક આાસ તો મે કામનો દબાવ વધી શકી, પણ યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ અને એક્સપિરિયન્સથી એ સાંભાળી શકાય છે.
હા, ના, હા, ના આજ કે, જમાને મે તો બેંક મે ખા
હા, બહુ જ જરૂરી છે. એટલે બેંક જોબ આરામની નોકરી છે એ. એવું માનવું ખોટું છે. બિલકુલ, એમાં મહેનત જિમેદારી અને ડિસિપ્લન ખૂબ જરૂરી છે.
હા, ના, હા, ના. હા, ના બહુ જરૂરી છે. સરકારી બેંક અને પ્રાઈવેટ બેંકમાં ઘ રેસ લાગી છે, આગ
હા, રેસ તો હૈ.
ચાલે છે, ભન વાત કરું છું.